હા કેમ છો?
મજા હો.
હે શું કરો છો? અમ નેય મજા તમે શું કરો છો?
બસ જો વાગડે ટ્યુશનેથી આયવી.
ત્રીસ થઈ ગયા હવે.
જમી લીધું?
જમ ધૂ હવે, પોગ્રામ હે રસોઈનો નો.
શું પ્રોગ્રામ છે?
એ તો. હા હા.
હમ, એવું છે.
થઈ ગયું, કામ બામ બધું.
કામ તો થઈ ગયું.
હલો.
હા
એવું છે.
હા ઓ કરે છે, આપણે નથી એટલી.
તમને પિઝાની રેસિપી આવડે છે?
ના, મને નથી આવડતી. તમને આવડે છે તો શીખાડો.
હા હા, તો પહેલાં તો સૌ પ્રથમ વાર તો આપણી પાસે પિઝાનું રો હલો, તો ના હોય. એ મળી જાય બેકરીમાં, પિઝાના રોટલા એ લઈ આવવાનો છે. અને તેમાં કે જે ચટણીઓ નાખતા હોય ને, એવી બધી. ચટણીઓ નાખ દેવાંન છે અને પછી તેમાં. તમાર જે વેજિટેબલ, મતલબ કે મરચાં એવું બધું, નાખ દેવાન છે. વેજિટેબલ, શાકભાજી. પછી તેને તમારે ઓવનમાં રાખી દેવાનું છે, ઓવનો. હોય ને, તો તમારે છે ને એને એક તપેલું લેવાનું છે, તપેલામાં કંઈક. ડીશ જેવું રાખી, એમાં પિઝાનો રોટલો રાખી દેવાનો. અને પછી તે થઈ જશે, પિઝા બની જશે.
હા, હારું.
હા, બીજું શું આવડે છે તમને? અમે તો ડર ભાતને સંભળા.
હમ
એ જમ્યા, આ તાને તો,
એવું છે.
હા મજા મજા જો અમારો કાનુડો બેઠયો સે અઈયા અમારી પાસે
હા
હા આલે હા, આ મારા સોકરાન સોકરો સે.
હા.
હા કાનું.
હમ્મ.
મસા પાણી પી લીધા, બેન.
હા જો, મને ચા-પાણી ઉં નથી પીતી.
નઈ
નઈ નઈ
અમને તો જોઈએ અટાણે
નઈ મેં ચા પીઉં ને તો મને કંઈક થાવા જ મંડે માથાનો ને દુ ખાવો એવું બધું એટ એટલે મને ચાની ટેવ નથી ને હા
શું શું કરે બધાય બેબી ને તમારો બાબો
જા મજા જો વાતું કરે સે ઈ એ જો
હા એવું છે રાતનુ જમવાનું તો મારે કંઈક આજે સારું જ જમવું છે.
આજનું તો કીધું તો ખરું કે રીંગણા બટેટા અને સ એવું બનાવવાનું છે
હા હું તો પનીરનું શાક ને એવું રોટલી ને છાસ ને સંભારો ને એવું બનાવીશ
હેં કેમ પનીરનું શાક બનાવાય?
તો પેલા પનીર લેવાય ને પછી એ બધો મસાલો ને તેલ ને એવું બધું
હા
હા
પછી એવું બધુ બનાવાય મારા મમ્મીને બધાય મજા કરે છે હં તમે કેમ સે?
અવાજ કપાય તમારો
તો ઉં રૂમમાં સે
બે મિલિટ ચાલુ રાખજો
એ
હ
તો
હાલો
હા બોલો બોલો
હવે હારખો અવાજ આયવો
હા.
હા અત્યારનું વાતાવરણ પણ બહું સારું છે નઈ
સરસ હા દાઢા વાળા
હા વરસાદ બરસાદ છે કે
વરસાદ છે ને સવારે હતો ટાણે નથી
હમ્મ.
હા સવાર તો અટાણ નથી વરસાદ
અમારે તો તડકો જ ભયરો છ
એ અમારે તો હતો સવારે આવે ઓલા સામાન મહિનાની ઘોડે આવે ને વઈ યા જાય
હા ખાલી ખરાબ કરીને વયો જાય એમ નહિ કે આવી
બગાડે પછી
હા બગાડે બગાડે યાદ થાય
વધારે આવતો હોય ને તો બધું ધોવાઈ જાય
હા આ તો બધું કીચણ કરતો જાય
હા
તમે મને ડુંગળી બટેટાની રેસીપી શીખવાડશો
ત ગતે
હા.
હા.
હા બોલો તો
એ બધે પેલા શેતી સાફ કર નાખવાના. હમ
હા.
પછી એને શેતી તેલમાં શેકી નાખવાનું. તેલમાં સેકીને પછી, રા ઓલા હા રાય. જેવું મસાલો નાખી દેવાનો બધો. હા ચટણી નિમક હળદી એવું બધું નાખી દેવાનું શાક મૂકી દેવાનું, પછ થોડુંક પાણી નાખી દાયો, તો પછી પાકી જાય.
હા હાઈ
હાલો. બોલો.
હવે બપોરનું જમવાનું હજી મારે બજારમાંય જાવું છે.
હે
મારે આગળ બજાર ના જાવું છે જમવાનું બધું લાવવું ને
હે શું લેવા જાવ છો બજારમાં?
પનીર ને બધી વેજીિટેબલ ને એવું બધું
હા.
હમ તમને ક્યાં ફરવા જવું ગમે?
અમને તો મંદિરે
ક્યાં
મંદિર હોય યા, દેવદર્શને હે, દેવ દર્શન હોયા હા
આ છોકરો બોલે છે કા બાબુ
હા ભારત
હા.
બાબો બોલે
હા. સવારમાં નાસ્તા માટે તો મારે ગાંઠિયાને હજી બનાવવાનું છે. હે પ્લાન ને એવું બધું. તો પેલા આ ચણા નો લોટ લેવાનો એમાં રાય જીરું એવું બધું નાખ દેવાનું. પછી ચણા ના લોટ ને આપણે બાંધી લઈએ ઓકે લોટ જેવો અને પછી તેને વણી નાખવાનું જે શેપ દેવો હોય એમ દેવાનું પછી વણી ને તળી નાખ વાનું બસ પછી જે તમારે મસાલો નાખતા હોય ને ચાટ મસાલો એવો મસ મસાલો નાખી દેવાનો
હા.
હા.
બીજું
હે
બીજું હું કરો
બસ એવું બધું જ બનાવીયા
બરાબર
તમને ચા ગમે કે કોફી
મને તો ચા ગમે તમને દૂધ ગમે કે કૉફી
મને તો દૂધ ન ગમે કોફી તો જરાય નહી
હા.
મને નાસ્તો જ ન સ્કૂલે એમને એમ જ જવાનું અને ત્યાં ત્યાંથી આપે મને બધું ચણા ચાટ ને એવું બધું ત્યાં જમ
અ ઘેરથી નાસ્તા નથ લઈને જતા તાર
નઈ મને ઘરનું એ નહી મને નયા ખાલી જમવાનું
હા.
કોક દિવસ એવો હોય તો પૈસા લઇ જાઓ
હે
હા.
હા.
હા એવું છે. ત્યાં ગઈ તમારી બાઈ ઘર હો તમારા છોકરાની ઘરવાળી
હા.
ઓકરાની ઘરવાડી
છોકરાની ઘરવાળી જોરી અઈયા એની યાર સ વાત કર નાખો તો
હમ્મ
હા બોલો
હા હેલો, કેમ છો?
સોમી તાર્ય ને વાત કરો એ લે લે લે નહી નહાવા ગ નાહવા ગ્યા
નહાવા ગ્યા છેવું છે
હા હે
ચાય નાસ્તો કર લીધો
દાદા ક્યાં ગ્યા?
ચાય નાસ્તો કર લીધો
ના એ કરવાનો બાકી છે હજી તો
હ, એવું છે.
હા
હા હા બીજુ શ
હ બીજું બાકી શાંતિ, તમને કેમ છે?
હે
કેમ છે તમને?
સારુ છે, તમને કેમ છો?
અમને મજા હો. હમ્મ
હ હમ્મ
કેટલું ભણેલા છે?
કેટલું ભયણા છો?
તીજે તીજુ
તીજૂ જ બસ, કેમ આગળ ન ભયણા? ઓકે એમ છે હમ્મ, જમવામા શું ગમે તમને આમ
સાદામાં બધું બધું ય છે
હ
શાક રોટલી, દાળ નો ભાવે
નઈ
ના
ઘરમાં કેટલા જણા નોકરી કરે ઘરમાં કેટલા જણા નોકરી ઉપર જાય છે.
હ
એ પપ્પા અને સોકડો ગ્યોતો બેનવા તો હા ધોવાનુ
હા બે મિનિટ ચાલુ રાખજો
હા
હા
નાન
નાનું બાબુ બોલે છે
હા નાનું બાબુ બોલે
હા મીઠુ મીઠુ બહુ સારો અવાજ છે થું
હે સારો અવાજ છે માં એટલું બધું ખાઇ
હા
ખાવા દો